નમસ્તે
રાધે કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
તમે કેમ છો?
હું મજામાં છું.
હમ સારું છે
તમે કેમ કરો
અમે બેઠા છીએ
શું કરો
કાઈ નહીં બેઠા છીએ અમે
હા તમે બધા મજામાં છો
પાછું
હ સુનાઓ મે ભી બડિયા છું હું પણ મજામાં ને
હમ ના ના તમે કયા છો
હા હું ઉદયપુરમાં છું
હમ તોમો કયા દિવસ આવી રહ્યા છો
મેં તો દેખો થોડા દિન બાદ મે આવે છે
પધું નામ સારું છે
હા સારો છે
ઓર ઉદયપુરમાં ક્યાં ગુમ્યા છે
એકલો બાર તો બડ્યા પાણી પડી ગયો છે તો ફતેસાગર ની પાલ પે ગુમે છે બધા ઠંડી ઠંડી હવા ચાલે છે
હા ગુમજો છે હા જરૂર આવે અચ્છા અચ્છા
હા આવ જો તમે બી
હમમ અચ્છા કત્રરો ફીટ પણી બડીયો ફતે સાાગર મે છે
હા.
કદરોક ફીટ પાણીની આવકવી એ ફતેસાગરમે છે
યે હે એક દો ફિટ
અચ્છા એક દો ફિર તો વેસી ભર્યો રેવે છે
હા
હમ હા પાણી ભી અતરો કોને આવ્યો છે જવાબ
અત્રે જોરદારની કોઈ પડી હઈ બારીશ વરકા તો
સઈ વાત હાલ તો માનસૂન આવ્યો છે બેસ ભરાવેગ સબ નદીન તલાબન સબ જીલા બિછોલા સબ
સાચી વાત છે
ઓર સુના જો
નથી નથી મને ઓર તમે ક કયા દિવસ આવેરા છો
મે મંગલવાર દિવસે આવી રહ્યા છો
હમમ ઠીક છે
હમ. હા સારું છે. શું તમે ગુજરાતી બોલો છો
હા બોલું છું કમકમ આવી છે મને તો
હમમ ઓર ગુજરાતી કે સાથ કે કે બોલો છે.
ગુજરાતી બોલલું હિન્દી બોલલું થોડી બહુત ઇંગ્લિશ ભી બોલના હા
સારું છે ભાષા નું જ્ઞાન વેણ હા માને બી એય આવે છે સાત સાત મે હિન્દીને ગુજરાતી થોડી ઘણી ઇંગ્લિશ ને મેવાતી રાજસ્થાનીન એ બોલ લેવા છે
હા માવાડી મેરવાડી માવાડી એ મેવાડીને સબ તો આવશે સબને આવે હૈ અધિકતર જગ દેખલો
હમ ઓ સુનાજું
હ એ નહ છે મ બેઠા છે
તારા લગ્ન થઈ ગયા છે.
હા મારા લગ્ન થઇ ગયા છે.
અચ્છા કટેરો સાાસે રો.
સાાસર તો મને હે ગટ ચિતો ડાડી હે તો રેવા ઉદયપુર
અચ્છા સાસ રોકિયા જગા
ચિત્તતોડ મે ચિત્તૌડગઢ
અચ્છા સારું છે. ચિત્તોડી ઘણો પ્રસિદ્ધ છે
તોડી પ્રસિદ્
હા ચિત્તોડમાં એ ઘુમ્યા કોને ગુમ્યા છે.
ગુમ્યા ચિત્તોડ કિલ્લા કાલિકા માતા મંદિર ખુબ સારા છે.
સાચી વાત છે વટે તો રાની પદ્મની ર મહેલ ગણોય
હા સાચી વાત છે હા મે- મેન હે વ જોહર કુંડ સબ કુછ દેખવા ને પડે વઠટે
હમ સાચી વાત છે તોડપી વિરાંગનારી ભૂમિ છે
હા
હમ સારું છે હા હા ગયા થ ના પિછલે સલ હ ગયા થા
હમ
હમ
હવે ઉદેપુર આવજો
હા સારું ઉદેપુરી આવેગા છે ઓ થ ઉદયપુરમાં કટા કટ ઘૂમ રહ્યા છે
મે દેવ સ જ ઘુમ ગી છે ઉદયસાગર પિછોલા લેક ના વ
નદીયા તાલાબ રહેલા હોય કોની ગુમ્યા ગઈ છે
હા ઘુમી ને શા શું મંદિર એકલિંગજી મંદિર
હમ
ઓર બહાર તો નયું વૈષ્ણોદેવી મંદિર બન્યું છે રાધરા રોડ તરફ
હા સાચી વાત એ બહ ભી ઘણું લુભાવણું છે
હા
હ હા મે ભી મેં ભી ગયા થા દર્શન કરવાવા
હમ
હમ સાચી એટ વૈષ્ણુ દેવી જ ઉપર ઉપર શું દેખો તો ઘણો નજારો પ્યારો લાગે છે
હા
મોસમ આ બાર ક મોસમમાં તો ઘણોય ગમે છે બધા
હા ઓ તારા ઘરમાં બધા કેમ છે
સબા મજામાં છે
ત મજામાંમાં છે
હમ
મને ભી એકદમ મજા આવે છે સારા
સારું છે ઓર બીજી વાત સુનાવ
કઈ નહી હો તો
હમ ઓ તને માલુમ છે
કઈ
તને માલુમ થઇ ગયા
નથી મને કઈ માલુમ નથી
અચ્છા કઈ ન શની કે
હા
અરે કઈ સુન્યો કોની કઈ છે
ના ના મેં તો કઈ ખબર નહ સુની છે
પછી બેટ ન વાત કરંગ છે
ઠીકે છે જરૂર
હમ હવ સુણાવજો
ઓર હા કવારે સમાચાર અથવા ફિલ્મ દેખું જ ગમે છે
હા ફિલ્મ તો ઘણી ગમે છે સમાચાર અત્ર કોની ગમે છે પણ ફિલ્મમાં તો ઘણી ગમે છે
તો તમે આવજો આપી ચાલાંગા થિયેટર મે
ટિકટ કર લીજો મે આજાવ આજ
હા જરૂર
હમ ખર્ચો પાણી સબ થાકે આડયુ રેવેગા છે
હા કરી દે એમ હ એ મત ગભરાવું છ આપ
તો માણપા કઈ રોજગાર કોની છે હા તો ત પેમેન્ટ ભી કોની છે મારે પા ગુમાર્યા હો તો આ જાવાશે
હા જરૂર
સારું છે તો પછી કદી આવનો છે
જદી આપકો મન વ
મા મન તો કેડુ કેડુ વેવે
કદાજ
હમ અચ્છા સાધારણ વાજાર
ઓ ભવિષ્ય માટે તારું શું વિચાર છે
ભવિષ્યમાં તો કઈ એ દેખ પડલ પડેલા દીકન પરીક્ષા કી તૈ યારી કર્યા છે એ કર થોડી ગવર્મેન્ટ નોકરી મી જાવ તો વા
હા મારો ભી જીવનમાં ખુબ મહેનત કરીને આગલા વધવા માંગુ છું
હા સાચી બાકી ભવિષ્ય બાર વિચાર કર બી કઈ હ થોડી ઘણી આપણે મહેનત કર પડે છે .
હમ્મ મેહનત કરલા તો આગે બા અંગા છે
સાચી વાત છે મે મ મહેનત કોની મળે છે કઈ ભી
તને સંગીત પસંદ છે
હા સંગીત તો ઘણુંય પસંદ છે
હા મને પણ સંગીત ખુબ પસંદ છે
હા હું ઘરમાં કામ કરતી કરતી સંગીત હુમુ છે . ઓ થાને ભી શોખ છે
હા, મને પણ ખુબ સંગીત પસંદ છે. મને તો દેખ પુસ્તક વાંચવાનું, સંગીત
અચ્છા થણે સંગીત કેળુ પસંદ છે. બોલીવુડ, હોલીવુડ યા ફીર ભજન કીર્તન
સબ તરું દેખો માને તો એને ભી સુનલા, ભજન ભી સુનલા, સબમે આનંદ આવે. જનક, ભજનમાં જરા આનંદ આવે મને તો
હા, ભુજના અમે ગુણ આનંદ મિલશે.
હમ્મ, ભજન બી ખુબ બડિયા બડિયા આવ્યા છે. ખુબ પસંદ છે મને તો.
હમ, સાચી વાત છે. ઓ ચિત્તૌડ, મે તો મઢિયામા સાવલિયાજીી, કો મંદિર ભી પ્રસિદ્ધ છે.
હા. ખુબ, ખુબ પ્રસિદ્ધ છે. તો દેખો બાહણ વિદેશ, તકુ તો માનસ
હા, સાચી વાત. એનું ભંડ ભડારા ગણી રૂપિયા નીકળે છે.
હા, ઘટી દેખો કરોડ ઘતિ દો કરોડ ચાંદી નિકલે, જો ભી તો એક લો કિલો દો કલો
જીવન, છે.
પાારની એના રહે, તો નાકી લીલા, તો અપરમ પાર છે.
સાચી વાત છે.
હમ્મ.
હમ્મ, મા ભી ગયા થા દેખવા
હા, બડિયા હો વટે ભી
હમ્મ, હ ઠીક હે સબ, આવજો
હા, જરૂર.
હમ, આવજો
હા છે, તો કોનુ
ઠીક, છે.